આજે આપડો શું વાતચીત નો વિષય છે?
આજે આપણે, સ્ત્રીઓ પોતાના શરીરને આપણે કેવી રીતે જાળવી શકીએ? પોતાના માટે સમય કાઢીને પોતાનું કેવી રીતે? આપણે લઈ શકીએ એ જરૂરી છે.
જરૂરી છે. કારણ કે સ્ત્રીઓ આજકાલ ગણી હેરા થાય છે. આજ રીતે
સ્ત્રીઓને સવારે, સવાર થી, લગભગ સાડા પાંચથી ઉઠવાનું હોય. ને રાત્રે બાર વાગે સૂવાનું હોય છે.
હમ.
સતત સતત ચાલુ રહી છે બાર થી પંદર કલાક એ લોકોને કામ રહે જ છે.
હા હ. ઘરનું કામ બીજું બધું સમાજ નું જવાના પ્રસંગો પછી બાળકોની સ્કૂલ કોલેજ કે જે કઈ હોય પતીનું ધ્યાન રાખો. વાનું, સાસુ સસરા હોય, મા બાપ હોય બધાનું જોવાનું એટલે એમાં એ લોકો શો વધારે નિગ્લેક્ટ પોતાના સ્વાસ્થ્યને કરતી હોય છે.
બરાબર.
ભણેલી હોય કે અભણ હોય બધી સ્ત્રીઓ આ રીતની મિસ્ટેક કરતી હોય છે.
હા, ઉઠે એટલે એમનું જીવન છોકરાઓ મને પોતાના પતિના કામમાં જ લાગેલું હોય.
હમ. બરાબર છે, તો એનાથી બચવા માટે આપણે શું કરી શકીએ? ધારો કે આપડણે એક રૂટીન બનાવ્યું હોય. પોતાના માટે જરૂરી છેને.
તો એના માટે આપણે જે રૂટનમાં હોય ને એનાથી આપણે દસ કે પંદર મિનિટ વહેલા ઉઠી જવું પડે આપણે. આપડે સવારમાં ઉઠી ઉઠીને આપણે પોતે ગરમ પાણીનો એક ગ્લાસ આપણે પી જ લેવો જોઈએ.
બરાબર.
આપણે જે નિત્ય નાહવાની જરૂર હોય તો આપણે નહીં લેવું જોઈએ દવા પીવી હોય તો દવા આપણે પોતે લઈ લેવી જોઈએ એટલે પહેલા આપણે પોતાનું ધ્યાન રાખવાનું. પછી જ આપણે કાર્ય સ્ટાર્ટ કરવાનું. તો આપણું હેલ્થ સારું રહી.
એ વાત બરાબર છે. ઘણી વાર એવું પણ જોયું છે આપણેે કે, બધા માટે આપણે નાસ્તો બનાવીએ. અને બધાને આપી દઈએ. ઘણી વાર આપડે પોતાના માટે કોઈ આપણે બીજી વાર માંગે કે મમ્મી આ છે બીજું. હાજી તો આપડે જે બધા રોજ ખાતા હોય એ પ્રમાણે બનાવ્યું હોય ને. તો આપડે પછી એ આપી દઈએ કે ના કઈ ન તું લઈ લેને. પછી આપડણે પછી રોટલી નાથાણું કેવું રીતે નું કંઈ બીજું ચલાવી લઈએ તો એ તેવ પણ ખોટી છે.
ના એ આપડે એ કોમ્પ્રોમાઈઝ કરવા જઈએ છે. છે ને એમાં આપણી હેલ્થને બહુ જ નુકસાન થાય છે. એટલે આપણે જે કઈ બનાવીએ એ બધા ન ગણતરી કરીને બધી ફૂલ ડીશ બધાની, કાઢી જ દેવાની એમાં આપણે પણ એ લોકોની સાથે જ બેસીને નાસ્તો કરવો જરૂરી છે.
હા હ નહી તો પછી કેવું કે આપણને એમ થાય કે ચાલલે એ માસું પણ આ કોઈક વાર ઠીક છે. પણ રોજ રોજ જો આ રીતે થતું હોય અથવા તો ફ્રિકવન્ટલી તો આપણું જે પોષણ જે મળ નું હોય પછી આપણને મળે નહીં, અથવા આપણે એ ટાઈમે નહીં ખાધું હોય તો પછી ખાઈશું એમ કરીને આપ આપું ઘણી વાર બીજા કામમાં ખાવાનું જ રહી જાય.
હ મારા ઘરે પણ હમ મારા ઘરે પણ એવું જ સિસ્ટમ હતી. હતી કે પુરુષોને જેટલું જોઈએ ને એટલું પીરસી દેવાનું. આપણા માટે નહીં વધે તો આપણે કશું કાંદો કે અથાણું કે એવું લઈને ખાઈ લેવાનું પણ મેં આ સી મને ચલાવી નથી. કે ભાઈ પોષણ બધાને સરખું મળવું જ જોઈએ. આપણા શરીરમાં તત્વો નહીં જાય તો આપ આપણે પછી જ તે દિવસે બીમારી થવાનો વારો આવે આપણને.
બરાબર છે. અને આ તો સારું કર્યુ એ સિવાય આપ આપણા જે સ્ત્રીઓને બીજી જે મુખ્ય જવાબદારી આપી છે ભગવાને અથવા ને. એ છે કે આપણે ગર વધારણ કરવાનો છે. એક બીજા જન્મ જીવને જ જન્મા આપ આપવાનો છે. તો એનું જે શરીર છે એ આપ આપણા શરીરની અંદર બનશે. એટલે એને માટે આપણે આપડી જાને. પોષણ નહીં મળે. તો એ જે પોષણનો અભાવ છે. એ આવનારા બાળકને પણ સમસ્યાનો સામનો કરવો પડે. એટલે આપ પોતે પોષણ માટે જો જાગૃત નહીં હોઈએ. તો જે નવી પેઢી છે. એને પણ આપણે નુકસાન કરી રહ્યા છે. ઘણી વાર એવું પણ આપણે જોવામાં આવે છે, કે જયારે આવી રીતે હોય. લેડીઝ પ્રેગ્નેન્ટ હોય ત્યારે શરૂઆતમાં બહ શસત્રમાં કંઈ થોડું કહેવાની શરમ લાગતી. હોય અથવા કહી ના શકે. કે આ રીતને અને કદાચ એ રીતનું હોય નહીં. વાતાવરણ આર્થિક સ્થિતિ કેવી હોય. એટલે સરખું કહી ના શકે એટલે પોષણ ના અભાવે. એ આખી જિંદગી છોકરાઓને પણ એ તકલીફ સહન કરવી.
કરી કરવી પડે બરાબર છે. હા.
ઘણી વાર બીપી થઇ જાય. હાઈ બીપી થઇ જાય છે. લેડીઝને અને પૂરતી કળ નથી લઈ શકાતી, જેમ કે ઘણી વાર આપડણે પેટ ઉપર જોર નહીં પડે. એવી રી કામ કરવાનું હોય, તો કઈ પ્રસંગ હોય તો લોટ બાંધવાનો હોય, એના તો ઉપર પેટ ઉપર જ જોર પડે. તો એ વખતે પછી એ ક્યાં તો એ જે કામ સોંપવા વાળા છે. વ્યક્તિ એણે લેડીઝનું ધ્યાન રાખવું જોઈએ, અથવા તો લેડીઝ ધ્યાન રાખવું પડે, કે ભ મારે અત્યારે આ કામ મારાથી નહી થાય. હું બીજું કામ કરીશ. અથવા તો મેં આટલું કર્યું હવે. તમે હા મસડીને પો રરી. કવા કહેતા શીખવું પડે, એમ પોતાના સ્વાસ્થ્ય અને એ બાળક ની પણ અસર પડે ને એની. તકલીફ જો થઈ જાય, તો બાળકને તો કેટ કેટલી ગંભીર અસર પડે આ બધી વસ્તુની. એટલે પોતાના સ્વાસ્થ્ય માટે
હમ્મ પેલાના જમાના સ્ત્રીઓ કઈ શ તે ની હતી ઘરના સભ્યને? પણ હવે થોડું ચેન્જ થયું છે હવે જમાનો થોડો બદ બદલાયો છે, કે આપણે આપણી બધી વાતો આપણે ઘરમાં મૂકી શકીએ છે. થોડું આપડે હા આપડું વેલ્યુ બધા ને આપણે સમજાવી શકીએ છીએ અત્યારે આપણે.
હા એ ચેન્જ તો આવ્યો છે એ વાત સાચી છે, તમારી પણ છતાં પણ આજે કેવું છે આમ ઇન જનરલ આપડે ધ્યાન રાખીએ પણ તમે ઘણી વાર એ પણ જોયો છે, કે આપ આપડે ભલે ગમે એટલું ધ્યાન રાખીએ પણ ધારો કઈ એવો પ્રસંગ હોય, કે કઈ બીજું એવી મ જન્સી સિચ્યુએશન આવી તો આપડે પછી, એ બધું ભૂલીને આપડે જેની સેવા કર એની પાછ લાગી જઈએ ને આપડે પોતાની હેલ્થ કરીએ છીએ ઘણી વાર. એવું થઇ જાય છે.
પણ છે ને હવે, આપણેે બધા માટે કરીએ બરાબર પણ આપ આપણા માટે કોઈ ધ્યાન આપતું નથી, એટલે આપણે સ્ત્રીઓએ જાતે જ આપણું પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે.
હા બરાબર છે આ તમે એક સાચ છે, એકદમ સૂત્ર સાથે ચુ કીધું અને બીજા ને એકચુઅલી ઘણી વાર જોઈએ ને તો ખબર જ નથી પડતી કે આમાં કઈ તકલીફ હસે અથવા આપ આપણી તકલીફો જે છે, એ જે કામ કરતું હોય, અથવા જેને પરિસ્થિતિ તો એને સમજ પડે તો બીજાને કંઈ સમજ પડી જાય જાતે એ પણ જરૂરી નથી. એટલે આપડે ક્યાં તો એમને આપડી તક તકલીફ જણાવવી જોઈએ, અને એનું નિરાકરણ કરાવવું જોઈએ, અને આપડે જન પોતાનું ધ્યાન રાખવાની પહેલી ફરજ છે, આપડી.
બરાબર.
હમ્મ. આપણે વિમાનમાં પણ જઈએ તો પહેલાં એવું જ છે ને કે કઈ પણ ઈમરજન્સી સિચ્યુએશન આવે તો પેલા તમારે પોતાની જાતે માસ્ક પહેરવાનો પેલો ઓક્સિજન માસ્ક અને પછી બીજાને મદદ કરવાની એમ તો એ હકીકત સાચી જ છે કે આપડણે ઘણી વાર એ વસ્તુ મિસ કરી જઈએ.
એટલે સ્ત્રીઓને કેવું હોય છે, સ્ત્રીઓને કેવું હોય છે કે બસ બધા માટે કર્યા કરવાનું પોતાના માટે કઈ જ કરવાનું નહી. અને જ્યારે બીમાર પડે ત્યારે પુરુષો હોય કે ઘરના માણસો હોય. કોઈ એટલું એટલું ઈન્વોલ્વ થતું નથી કે ભાઈ આને આટલી તકલીફ થતી છે. એટલે આપડે આપડું સ્ત્રીઓ પોતાનું પહેલાં ધ્યાન રાખવાનું પછી જ આગળ કામ કરવાનું.
હમ હમ સાચી વાત છે અને, ઘણી વાર પુરુષોને કેવું બહાર જવાનું હોય, એ પણ એમની પણ નોકરી ધંધાની સિચ્યુએશન ઘણી ટાઈટ હોય. એમાં એ લોકો ધારવા છતાં ઘણી વાર મદદ નથી કરી શકતા, આપણે બીમાર હોઈએ પણ એમના ઓફિસમાં મી હોય અથવા તો કઈ કોઈ ક્લાયન્ટ આવવાના હોય, કોઈ કસે ધંધા ના કમે બહાર જવાનું હોય તો, આપણને દવાખાને લઈ જવા માટે કે એવી રીતે જો આપણેે આશા રાખીએ તો એ ઘણી વાર એ વ્યાજબી પણ નથી નથી હોતી. એટલા માટે આપણે પોતે ધ્યાન રાખીને પેલા માંદુ નહી પડવાનું અને ધારો કે નાની મોટી માંદગી આવે તો પણ એને જાતે હેન્ડલ કરી શકીએ. એટલી મેન્ટલ અને શારીરિક સ્ટ્રેન્થ આપણે કેળવવી જ પડે.
બરાબર, આપણે છોક રાઓને ફ્રૂટ ખાવા આપણે કાપીને આપ એ તો પહેલા ખાતા, એમને કાપતા કાપતા આપણે બે ત્રણ લઈને ખાઈ જ લેવું જોઈએ બાકી સામેથી કોઈ આપણને કેશે નઈ કે તમે ફ્રૂટ ખાવ કે તમે જમી લો.
હં, હં, હં બ રાબર છે, કાણ કે જે રિસિવિંગ એન્ડ પર હોય ને એને ખ્યાલ નઈ હોય કે ભઈ એને ખાધું જ હશે ને એવું અથવા એ એ ઇટ ડઝન્ટ મે ટર એમ.
એ લોકને એવી ટેવ ના હોય ને કે આપડે એમને પેલા ખવડાવીએ પછી ખાએ એમ
હં, બરાબર છે, હા.
કે આપડી વેલ્યુ આપડે આપડે સામે ચાલીને બતાવવી પડશે હવે એવુ છે.
હાં એવું છે એવું છે અને આપણેે સ્વસ્થ હોઈશું અને આપડે તંદુરસ્ત ત હોઈશુ અને સ્વ માનસિક રીતે આપણે ખુશ હોયશું તો આપણે ઘરને પણ એજ વસ્તુ ટ્રાન્સફર કરીશું.
બરાબર.
અને આપણેે જ જો દુઃખી હોયશું કે હા ગા દુઃખી હોઈએ અથવા માંદા હોઈએ તો ઘરમાં પણ એ રીતની જ વાઈબ્રેશન આવે ને. એટલે આપડે સારા રહેવું બધા મા જ ફાયદા
હમ પેલા હું પણ બીમાર હોઉં કે ગમે તો હોય પણ બધાનું કામ કર્યા કરતી હતી પણ હવે મને પોતાને ખ્યાલ આવ્યો કે પેલા મારે મારું થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે પછી બીજાનું ધ્યાન રાખવું જરૂરી છે. આ વસ્તુ આપણેે જ શીખ પડશે દરેક સ્ત્રીઓએ
હા હા હા. એકદમ સાચી વાત છે.
હમ.
અને આપણે એક મંગલ મિશન મંગલ પિક્ચર જોયું. મિશન ઓમ મંગલ મિશન મંગલ હતું ને એમાં એક એક હતી એક વાત મને યાદ આવે છે આપડી વાતથી કે અ એ આર્મીમાં હસ પણ હોય છે એનો અને એ પેલી બેન આ મંગલ મિશનમાં હોય છે. તો એને એક્સિડેન્ટ થઈ જાય છે આર્મીમાં કઈક વાગી જાય છે તો એ, નોકરી નોકરી જવાનું છોડીને સેવા કરવા માટે લાગી જાય છે. તો પછી એનો હસબન્ડ એને સમજાવે છે. કે હમણાં તને કઈ થયું હોય તો શું આર્મી છોડી દઉં. એવું તો ઈચ્છે છે તો એણે કીધું કે ના. તો પછી કે છે કે તારું પણ કામ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે.
બરાબર.
જે કામ કોઈ નર્સ કેવું કઈ કરી શકે એના પરોસે છોડીને તારે જે તારું કામ છે તારે કરવા માટે જવું જોઈએ. તો ત્યાર પછી પેલા બેન ને સમજ પડે છે અને એજ વસ્તુ આપણી હેલ્થ માટે પણ લાગુ પડે છે.
બરાબર.
આપણે આપણું પોતાનું પેલા વિચારવાનું પછી જ આપણે પરિવાર ન વિચારવાનું, આપણેે સારા હોયશું તો પરિવાર સારો રહેશે.
બરાબર છે, અને આપડે પોતાના માટે વિચારીએે એમ એમાં કઈ જ ખોટું નથી, ઘણી વાર લેડીઝ ને એવો કોમ્પ્લેસ આવી જે કે અરે અ પોતાના માટે વિચારવું ઠીક છે કે કેમ? એટલે એમને પછી એવી એક્સપેક્ટેશન થઈ જાય કે તો બીજા વિચારશે ને પણ એ બંને જગ્યાએ ખોટું. ત છે એમ. કોઈ બીજું વિચારતું પણ નથી. અને આપડણે પોતાના માટે
હા ને હવે આપણને જ કઈ થઈ જશે તો આખું પરિવાર જ ભાંગી પડશે, એટલે આપણે કોઈ આપણને ગમે તે ક કે નહી ક આપણે આપણે પોતાનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો તમારી સાથે વાત કરીને થોડી મજા આઇવિ.
હા મને પણ આવી મજા.
ફરી પાછા મળીશું.
ઓકે ઓકે શ્યોર ચાલો હા.
હા.
આવજો.
હા.